હલો
હા હા હા આવે છે આવેજ હા
હા હા આવે છે હા તો પછી હું શું કતી કેતી હતી હા હા બીજું હા ઘર ગરમી હા બસ એજ નને યાર મારે એજ હતું કે આવું તો ગરમી તો ના હોય થોડી તો ઠંડક થાય પણ ના થઈ ને આ સપ્ટેમ્બર સુધી એવું જ રેવાનું
જુલાઈ ઓગસ્ટ બે તો પકડીને ચાલો જુલાઈ તો આખો જ ઓગસ્ટમાં કદાચ ને થોડુંક સારું થઈ જાય
હા હા
વચ્ચે સારું હતું ગયા વીકમાં આખું વીક અમારે એટલી નથી કઈ આમાં સરસ વેધર થઇ ગયું હતું બહુ જ પણ પાછું હવે ચાલુ થયું છે અત્યારે નીટવેવ નું હા
આટલા દિવસમાં વરસાદ તો નહીં પડ્યો હતો ને
ના ના ના વરસાદ નતો પણ વાતાવરણ વરસાદ જેવું હતું હ હા વાતાવરણ તોોર ગ વાદડાને એવું હતું તો વરસાદ નતો આવતો પણ આમ ઠંડક હતી
હા હા બરાબર બરાબર
ને એટલે મારી પાછ હો હતા અન્યા થઈ ગયા ગરમીમાં જ તો
હા એજ ને એજ નહ અમારી સોસાયટી માં પણ નવરાત્ર અહિયાં થાય છે પહેલા નહ થતા હતા ત્રણ ચાર વરસથી થાય છેમ
ઓકે હા હા હાાર બધામાં એવી રીતે થઈ ગયું છે નાની નાની સોસાયટી હોય તો એ પણ બધા નવરાત્રી કરે જ છે હા
હા હા
હા કેકે હવે નાની જનરેશન જે છે ને એ લોકોને ગમે છે ગરબ પાનેવું બધું રમવું
ને અમારા બેનો ભાઈ બહેનો લગ્ન પેલા નહી થતા હતા તો અમે પણ એન્જોય કર ને આમાં બધાના લગ્ન થઈ ગયા પછી એ લોકોએ સ્ટાર્ટ કર્યું છે બધાની વહુએ વહુ એ મળીને તો મને બઉ ગુસ્સા આવે છે કે પેલા કેમ નહી કર્યું
ન કર્યું નહી પેલા એટલું હતું જ નહિ આપણે ના ના હતા ને ત્યારે નવરાત્રી નું એટલું નોતું હા એજને ત્યારે કેમ કેલી ગરબીજી થતી કેવાય કેમ આપડે છોકરાઓ રેતા અને આશ્રમમાં જાતા ઈનામ મળે ને એવું બધું હતું ત્યારે હ પણ હવે જે છે ને એ બધી આ નવરાત્રી એવી થાય કે બધા સાથે રમે
હા હા હા ડ્રેસ કોડ હા પેલું ઓડ કપ કપડા પહેરી જવાના પછી એક જેવા બધાને પહેરવાના અને મારી ભાભી કહી છે ને બધું બહુ મસ્ત મસ્ત થાય છે એક વાર તો મારા બાજુ વાળા છોકરાએ સ્કર્ટ પહેરીને ગયો હતો ફરવા એટલે આ નવરાત્રી કરવા તો બધાને ફોટા મને બતાવ્યા મને તો હસી હસી ને ગાંડી થઈ ગઈ મેં કીધું આ શું છે. તો બધા એમ કે કે ઓર્ડ કપડાં પહેર્યા હતા કોઈએ એટલે નીચે પેન્ટ પહેરી ઉપર કુર્તી પહેરેલી ને કોઈ એ બધા બધા ઊંધું છતું જ પહેરેલું હતું કે પહેરેલી ને પછી ઊ શર્ટ નીચે ને પેન્ટ ઉપર પહેરવડ્યું ને એું બધું બહુ મસ્ત મસ્ત તૈયાર થઈને આવેલા હતા બધા
હા હા હા એજ ને એટલે હવે તો બધું બહુ વધી ગયું છે નવરાત્રીમાં એ શું કરે છે છોકરીઓ કે ચણિયા ચોલી ભાડા ઉપર લઈએ અને પાર્લર માં તૈયાર થવા જાય પછી રમવા જાય એટલે અત્યારે એક બિઝનેસ થઈ ગયો છે નવરાત્રી એટલે
હા સાચી વાત ને હવે તો પેલું હા પાર્લર તો પાર્લર હવે તો નેલ્સ નું નખનું કેટલું બધું થઈ ગયું છે મેં કીધું કે આ બધું નગ પર આટલો બધો લોકો કેવી રીતે ખર્ચ કરે. હું તો એક દિવસ કરાવ મારે તો તો એક દિવસ જ તૂટી જાય કેમ કે ઘરનું કામ કિચન નું કામ આપણાથી તો ના થાય ભાઈ.
અ જી એમાં નેસ કરાવ ને આપણે એમ હાથમાં વજન ના કો કે મૂકી દીધું એવું લાગે
પણ એટલે કઈ કઈ લગ્ન હોય તો ત્યારે અ કરાવે તો ચાલે પણ તે પણ ક્યાં ટકે આપણે તો કામ હોય છોકરાઓ વાળાઓ તો આપ તોો ના ફાવે.
ન ફાવે એજ ને હવે તો દુલ્હન તો કરાવે સાઈડર બધી કરાવે. સ પછી મેંદી એવું બધું
મેં તો મારા લગ્ન માં નહી કરાવ્યા હતા ત્યારે તો મને અક્કલ પણ નહી હતી.
ના જય્યારે એટલું નતું નેસું હતું જ નહ ત્યારે બ હમણાં જ બે ત્રણ વરષ થી જ કેટલું વધી ગયું છે હ
હા બે ત્રણ વર્ષથી વધારે જ થઇ ગયું છે.
હા હા.
મેં તો બસ નોર્મલ. નોર્મલ જે પચાસ સો ની નેલ પોલિશ આવે ને તે જ મેચિંગ લગાવી હતી તે પણ પાર્લર વાળી લગાવી. પી લી હતી મેકઅપ ટાઈમ
હા હા એજજ એવું એમાં પછી એવું ના હોય કે મેચિંગ ગ પોલીસ જો એ ગમે એક કલર ની કરી દે રેડ અને મરુન બે હતા બે બેચી ગ
ગાંડા જેવું નહી હતોું અત્યારે તો બિઝનેસ પણ એટલું થઈ ગયું છે ખાલી મેકઅપ કરવાના પચીસ ત્રીસ હજાર લે છે. મે આના અહિયાંથી તો સ્ટાર્ટ ને જેને વધારે સારું જોઈતો હો વધારે મોંઘી જ્વેલરી. પેરવી હોય તો ચાલીસ પચાસ હજાર પણ મેં સાંભળ્યું છે. મેં કીધું સારું છે સારું છે.
કમાડીમાં છે ડિગ્રી કરતા
સાચી વાત હા આ બધા. આપણી ડિગ્રી બધી વેસ્ટ મારું તો આખું બીબીએ બે ચાલકોને જોઈને મેં જોવઉ છું ને દસ બાર ભણેલી આટલું બધું. કમાય છે મને પોતાના પણ શરમ આવે છે.
જો ઘણી પોતાના પાર્લર પોતાના ખોલ ને એમાં એટલા સારી રીતે વર્ક કરે બિઝનેસમેન ની જેમ હું બને તો એમ થાય કેલે આપડે તો કઈ કામ ન નહી આ ડિગ્રી લીધી તો
સાચી વાત આ છે ને અમારા હસબન્ડ ની માસી છે ને પેટલાદમાં રેય છે, તો એની વહુ છે, ને તો ખાલી દસ કે બાર જ ભણેલી છે, તો છે ને આ અહિયાં લગ્ન કરીને આયવી બરાબર તો પછી બે ભાઈઓ હતા તો એ લોકો પ છી છૂટા થયા અમ મોટો ભાઈ છે, ને કઈ બરોડામાં શિફ્ટ થઈ ગયો જોબ હતી તો તો નાના ભાઈ ને અ પેરેન્ટ્સ મળ્યા એને એ એ પેરેન્ટ્સ ને એને રાખવાનું તો જે એનું પાસે મોટા છોકરા ને જે પણ પોતાની સેવિંગસ હતી બધું લેય ગયો બધા બંને ભાઈઓ સેપરેટ થઈ ગયા બરાબર તો આ આ રેન્ટ પર રેતા બરાબર પ છી અ એટલે મારી સાસુની બેન છે ને એણે પોતાની વહુને એટલો બધો સપોર્ટ કર્યો એટલો બધો સપોર્ટ કર્યો એને જય એટલે લગ્ન કરીને કે એટલે વર્ષમાં જ છોકરું થઈ ગયું તો છોકરું એની સાસુ તું એ સાચવ્યું ને એની વઉ ને કીધું કે તું પાર્લર નુ કોર્સ કર ને આમાં જ તુ આગળ વધ તો એની સાસુ એને એટલો સ પોર્ટ કર્યો એટલો સપોર્ટ કર્યો કે અત્યારે વર લગ્નને આઠ નવ વરસ થઈ ગયા છે, પોતાનું ફ્લે પણ કરી દીધું ને સેવિંગ્સ પણ કરી દીધું બધું કરી દીધું બોલો એટલું બધું કમાણી
હા હા હા એજ એજ ને એટલે અત્યારે ત્યાં બો આ બધું વધી ગયું
હા બો વધી ગયું છે, એ પોતાનું ફ્લેટ ને એનો હસબન્ડનું ઓ એટલે ઠી ઠાક છે, કમાણી એટલે બો નથી એવું કઈ સાંભળવા મળ્યું હતું તો આના ઉપર ર એની સાસુ બો સપોર્ટ કર્યું તો મસ્ત હવે બિઝનસ કરે છે, એને તો હવે અમે ફોન કરીએ ને તો એને તો ફોન પર વાત કરવાનો પણ ટાઈમ ન
ટાઈમ નથી હા હા હા કેમ કે પછી તો એ બીજા માણસો એ રા ખી લે ને બીજી પાર્લર વાળી કામ માટે એટલે પોતાને ખાલી ઉપરનું જોવાનું રીએ
ગામડું જ છે, તો ત્યાં એનું આજુબાજુમાં કોઈ છે, જ ની તો બધા એની પાસે જ આવે બો ચાલે
બો ચાલે અને પાછો ભાવ એ ગમે એટલો રાખે તે કે ગામડા વાળા
હા હા આપવાન જ, છે એજ નેને મેં તો એ પણ સાંભળ્યું હતું કે કિન્નર હોય ને તે છે, ને માલિશ કરાવવા જાય છે, તો ખી બોડી નુ માલિશ કરી આપે છે, જે પૈ સા માંગે ને તે કિન્નર આપી જાય છે.
ઓહ હો હો હો બાપા બોવ કેવાય એ તો
તો એટલે જે મોડા માંથી કાઢે ને તે અમાઉન્ટ એને મળી જાય છે, મે એજ કેવું ને કે દસ બાર ભણેલી જ છે, પણ આપણી ડિગ્રી વેસ્ટ છે.
વેસ છે, આવું બધું જોઈએ ને આપડે ત્યારે આપણને એવું લાગે તો એટલે પાલન નું તો બો છે, અત્યારે બધી પાછા તો પેલા તો પેલા તો કેવું હતું કે ખાલી એ દુલ્હનને એના જે ઘર ફેમિલીના હોય ને એજ પાર્લરમાં જાય હવે તો એનું પૂરું બધા કુટુંબ છે, એના ફોય મામા બધાને રેડી કરવા માટે પાર્લર વાળી હોય
હા એજ ને એજ ને
એટલે એ બધું અત્યારે બો ચાલે છે, ઈ ને બેંદી ને બધું તો
હા ને મે મમ્મી ને મા આ મેં મારી મમ્મીને કેવું કે આવું બધું મેં કઈ કેહું ને કેમ કે તમારા કરતા અમાર જમાનું સારું હતું મારી મમ્મી ને જયારે લગ્ન થયા હતા ને તો મારી મમ્મીની બેને જ તૈયારી તૈયાર કરી આપ્યું હતું ઘરમાં જ એમ કે ત્યારે તો કઈ પાર્લર વાળી એવું કઈ હતી જ નહીં અમે તો જાતે જ તૈયાર થતા ને મારી સાસુ પણ એમ જ કેય કે હું તો જાતે જ તૈયાર થઈ હતી મને તો બધું જ આવડે હેરસ્ટાઈલ ને બધું મેં જાતે જ કર્યું હતું. તો મે કીધું કે એવી કેવી રીતે જાતે તૈયાર કર્યું પછી મને ફોટા બતાવયા હતા બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા હતા એમના જમાનાના તો સાચામાં સારું તૈયાર કર્યું હતું પોતાને
ઓ હ હ હ પણ એના જમાનામાં ત્યારે ઈ પણ સારું લાગતું ને! કાલ કોઈ સરસ કર્યા છે રેડી હા એજ ને
છોકરી પાસેથી કરાવી લેતા એવું.
હા હા એવું જ એવું જ હતું મેં તમને કીધું ને કે હું મહેંદી કરતી ને ક્યારે હું કરતી બે હાજાર આઠ નવ માં ત્યારે હું કરતી. તો ત્યારે એમાં જ હતું કે જેને આવડતી હોય ને એની પાસે જ કરાવી લઈએ. પછી કોઈ બીજા નવાને નો કીએ. કેમ એ લોકો જા જા પૈસા લે એટલે એ પછી બારથી તો મગાવતા જ નહીં ઘરના ને જેને આવડે ને એને બેસાડી દે એક તમ બેંદી કરવા માંડો
એજ.
આપડે તો સેવા ભાવ બહવ હતો કેલો આપડે બધા કરી દેતા.
હા ને અત્યારના લગ્નમાં તો કેટલા ચોંચલાઓ થઈ ગયા છે હવે તો પેલું પ્રી વેડિંગ શૂટ પછી છે ને પછી પછી વેડિંગ ના અલગ ફોટોગ્રાફ પછી પ્રેગ્નેન્ટ થાય તો પછી પછી પેલું ગોદ ભરાય નું બેબી શાવર અલગ કે ખર્ચા આવે તો એક લગ્ન લાખોમાં થઈ ગયું છે લાખો તો જાય જ છે.
તો એજ ને એટલે અત્યારે બધાને બિઝનેસ સારો જ ચાલે છે કેમેરા વાળા ન હાલે છે.
હ હા સાચી વાત. કેમ ખબર આ બધું સોશિયલ મીડિયામાં બધા ન પોસ્ટ કરવાનું હોય ને બધું હોશિયારી મારવા માટે
હા હા હા એમાં એમાંથી જ આ બધું આવવું છે એમાંથી જો ન કરે તો એમ કે ગલે આ લોકો તો બહુ જૂના જમાનામાં જીવે છે.
હા લોકોને બતાવવા માટે અત્યારે એ એટલું બધું કોમ્પિટિશન ચાલી રહી છે કે હું સારી લાગુ. મુ મારા બધું સારું લાગે એના માટે તો લોકો પોતાનું એટલે એ તો પેલું આઈફોનનું પણ કેટલું અત્યારે જે છે કે આઈફોન હોવું જોઈએ તો આ વટ પડે નહી તો આઈફોન ના હોય તો પછી ઈજ્જત ઓ ઓછી થઈ જાય ને એવું એમને ફીલ થાય છે.
થાય છે મેં જોયું છે. ઘણે અમારે કને બધા છે ને તો હજી તો ટ્વેલ્થ પાસ થઈ રહ્યું હોને આઈફોન તો જો ટ્વેલથ કલ્થ્પટ થયું ને લાઈફો તો લેવો પડે કે કોલેજમાં
હા એજ નહ એજ
એટલે બહુ વધી ગયું છે બધું તો.
હ મારા છોકરો પણ માંગે છે હું તો મેં કીધું ટેન્થ પેલા તો હું નથી આપવાની તું કઈ પણ કર. એટલું રડે છે કોઈ વાર એટલી જીત કરે છે એટલા નાટક કરે છે. મે મેં કીધું મેં સાંભળવાની નથી પેલા બોર્ડ ની એક્ઝામ આપ પછી વિચારા એ જ
હા હા એ તો છેજ કેમ પછી છોકરું મોબાઈલમાં એનું પર્સનલ હોય ને એટલે વધારે ઓલું કરે. તો પછી આપણેે નાઈ ના પાડી શકીએ કઈ ના થાય તો.
કરે છે સુની
હા હા એજ એજ એજ ને તો નવે એના માટે આપડે લીધો હોય એટલે આપડણેેવુંય પડે કે આપણે રાખી તો શકી એ ક્યાલો મૂકી દીધો. હા હા એવું છે બધું હા હાલો એક કોલ કરું છુ.
હા પછી આપણે ઊંડી જે ચાલો.
હા ઓકે ચાલો હા